હલો
બોલો
શું કરો છો ડાબીભાઈ
બસ બેઠા છીએ
એમ છે.
ગામમાં આયવુ ઘરે જાતો પંકજભાઈ હવે ભજીયા કેદી બનાવા શે? વાસુભાઈ કે તે દી.
ભજીયા વાચુભાઈ કે તે દિવસે.
કાઈ કામ ના હોય. ના, ના અઈથી વિદ્યાર્થીઓ બધા અઈથી આવે. ઓ હોમેથી લોબી બગડે ને અઈથી સાફ થઈ જાય.
અ હન લવ યુ લવ યુ ડે
બેય ભાઈઓ જોડ સ્કૂટર કયુ એઈ સ્વીટલા આ તન લેડીઝ સપ્પલ લાગે કે જેન્સ સપ્પલ? એ સંદીપ. ઓલું ડાઉનલોડ કરી લીધું, આના કેવાથી હવે એ આયવી ઝ હાઝમાં પાનસો રૂપિયા ખાતામાં. હા.
ભાઈ, આમ વાત કરો ને યાર. શું કરો છો તમે?
બોલો ને ભાઈ, તમે શું કરો શો?
કેવુક છે વરસાદ પાણી?
વરસાદ પાણી કાઈ લેવાય જેવું નથી અમારે તો. હા, એ કાઈ ની.
એવુ શે.
ઈતનેમે ચાર વાઈ શે, સવારમાં ઉઠો ત્યારે. હાસુ પંકજભાઈનું પાર્સલ આયવું. પંકજભાઈ એ ચાલુ વરસાદે આયવો. હા. અંદર ન આવુ ઓલુ મગાવ્યું તું ઈ ઈ કોઈ અહેસાન નથી થતો. ઓનલાઈન પૈસા હન. હું ક્યાં અલંગ રવ.
તો તમે ક્યાં રયો?
હું તો જસામનગરમાં રઉ કરને જામનગર માં ત્રણસો ત્રણસો ને પચી રૂપિયા હૈ આમ હાથમાં ઉપાડીને નથી જતું, મને કે હું કયરુ. ને નથી જતુ મુ ચ્યાં કોલેઝ કરું. હું પઈ પેલામાં આયવો શું. પેરી વિયર પેલા વિચારના આજે આયવો સ્ટોક. હમ. સુુંગંધ-સુગંધ આખા શરીરમાં. ઈનોવા ઝાય
ઉ કે તને ફોર વ્હીલ કઈ ગમે?
હે.
ફોર વ્હીલ કઈ કમની અ કઈ કંપનીની ગમે તમને વધારે?
ટોયોટા હો ભઈ ઓનલી ફોર ટોયોટા. પેલું ટોયટાનું એન્જિન કેવુ આવે ઈ તમને ખબર શે. એકે કંપનીએ ઝી એવુ એ-એન્જિન નથી બનાવ્યું.
એમ, કેવુંક આવે?
ટુ પોઈન્ટ આઠ ટરબો લીટરનું તો એન્જિન આવે એનું.
હમ, એવું છે.
અને ચોવીસો સી સી પાવરનું તે ખા-ખાલી ચોવીસો સી સી થાય એમાં પાવર પિસ્ટાન આવે
ઓહો
ટાટા વાળા એ હમણાં નવી બાઈક કાર લોન્ચ કરી છે ઈ કેવી જોરદાર છે હા.
એ એની હામે કાઈક એક ટોયોટાની હામે એક એક.
અરે ચાર્જિંગ એક વાર કરી લો એટલે મુંબઈ થી ગોવા સુધી તમને આમને આમ પોગાડી દે એક જ વાર ચા
આમ બાપા હ હાવ
હવ
બોલ ને હું કેય ગાય એટલું ઓલી ચાદર ‌ સરકારી ગાડી હાલો બોપર પછી જોઈ લેહુ
હા
પંકજ આવી ગીયો પંકજ અરે કોણ ક્યા રહ્યું. આ ગળ તમને એવું બોલો પોપટ થઈ જાવ ત્યારે હાલો ક્યાંમ એકવાજા
ડાબી
હા
ઈ ટાટા ની કંપનીની ગાડી તો બહુ સારી આવે ટોયટા કરતા.
અરે ટાટાની ગાડી નો હાલે ભાઈ
અરે હ ટોયટાની ગાડી માં શું હવે વ્યક્તિ ની ગાડી એટલ એવું કઈ સારું લુકે નથી.
હું લેઝન્ડર નું લુક જોયો ત
અરે રેન્જ ર રેજ બોવર આગળ કઈ ન હાલ્યો રેન્જ રોવર ટાટાની રેન્જ રોવર જોઈ હલો હલો
હા બોલે સર હા
ટાટાની રેન્જ રોવર જોઈ
હું ટાટા રેન્જ રોવર ટાટા રેન્જ રોવર આવી
અરે આવી ગઈ તમે ક્યાં છો. એક ટાટા ની કંપની છે રેન્જ રોવર
શ હા આ સાચી વાત છે રેવાન્સ બટલ હ બીજું બોલો તમારા વિશે માહિતી આપો હોને. આ બરોબર. કઈ ન અરે વાતો વાતો ખાલચરાચરા હા હ
ફલસર હો કે ડાબે ફલસર
મો જ અલ્સર અલસર મા ન મજા આવે હમ હ એક મિનિટું મારે ફોન આવ હ હમણાં સાપોડા હતું સાપોડા નેટસ
હમ શું કઈ છે બું એક બિલા રજા ટડી એને પે દજું જિંદગીનુંકી નસ્ હ